આવી રહીએ છે.
હા તો આજે આપણે વાત કરીશું દિવાળી જેમથી દિવાળી પર ઘણા પ્રકાર કર્ણાટક જેમાં તમે જાણ છો કે લોકો. મ દિવાળી રીતે સેલિબ્રેશન કર છે જેમ કે એ ઘણા પ્રકારને વાનગીઓ બનાવી પછી ઘરની સફાઈ કામો દિવાળી આવા પેલા ઘરની સફાઈ કામ ચાલુ કરી દે છે જેમ કે તમે જાણો છો કે આજના સમયમાં લોકો ઘણા લોકો ઘણા પકવાનો બનાવી અને પછી દિવાળ સેલિબ્રેશન કરના હોય તો ફટાકડા અન્ય પ્રકારના ના લાવે અને તેઓ હું જેવું કે જાત જાતની વાનગીઓને બનાવીને દિવાળીનું સેલિબ્રેશન કરે છે. જેવું કે
તે દિવાળી એક એવી છે કે જેઓ તેને ઘણા લોકો આખા ભારત જે ગુજરાતમાં કે આખ વર્લ્ડમાં ફેમસ છે જેવું કે ન્યુર્ તરીકે પણ ઓળખાય છે. ઓળખાય છે જે કે તમે ભારતમાં જાણો આજના સમયમાં લોકો કોઈ ભારતમાં જેમ કે જાણ છો કે. ભારતમાં દિવાળી એ ખૂબજ પ્રચલિત તહેવાર છે. તમે આજના સમયમાં લોકો તમે
દિવાળી વિશે મેં કેવા માંગુ છું કે દિવાળી આવે એટલે મહિનામાં આવે છે. આવે છે. આવો તહેવાર શરૂ થતા લોકો લોકો દિવાળીની તૈયારી કરવા લાગે છે. ઘરનું સફાઈ એ બધું અન્ય કામ કરવા લાગે છે. ને દિવાળી માં ઘણા બધા લોકો ફટાકડા લાવે છે. ઓકે ફટાકડાને લીધે